હાલો હાલો, હ આવે ને અવાજ હાલો
હાલો હાલો હાલો, હ અવાજ આવે ને?
હા આવે.
કોલેજમાં ગેલા તો હું કીધું સરે?
તા તો સોર તો એવું કેતાતા પેલું આ, જર્નલની અમે જનરલ પેલા બડલી લીધી પઈ પેલું મારું નામ ને એવું લખાઈ ગેલું ને જર્નલ માં.
હા.
એ તે એને હારું સર કેટાટા ને પહી રિયા રિયા એ સરને પેલી વાત કઇરી લેક્ચર વાડુ ની આપે તે.
હ.
તો સર એમ કેય કે સ્કૂલમાં તો એવું જ ચાલે એમ કેય તમને જેટલું આપે ને એટલું કર્યા કરવાનું કઈ ની એમ કેય.
કઈની આપળે સોમવાર
હા.
આપણે પ્રેક્ટિસ કેવી રીતના કરવાના ની આપવાના.
હા, તે જ ને પછી અચાનક એ લોકો આપને લેક્ચર આપે. તો તૈયારી વગર આપડે કેવી રીતે હરખા અપાય.
એ જ ને. કઇની કેશુ અમને તો કીધેલું છે એમ તો નેક્સ્ટ ટાઈમ થોડા મહિના લેવાના રેય ત્યારે કેજો ન
હા, તને એવું કીધેલું પણ અમને તો એવું કય જ ની
તૈયાર તો મે
હાં તારો અવાજ બોવ ધીરે જેવું હંભળાતું છે.
નેટ ની ચાલુ કયરુ ને
હા.
સોમવારે તૈયાર કરીને આપી જ દેવાની એક કરીને.
મે બી એક તૈયાર કરી લેવા થાય તો. પહી ત સોમવારે મોકો મલે તો આપા. એટલે મેમને બે લેક્ચર રેઇને તો કેય જોવા.
ભાવના મેમ સારા એવુ લાગે.
હાં, ભાવના મેમ અમે પેલું કાઉન્સેલર વારુ માં ભાવનામેમની સહી કરવાના છે.
આપણી આપણી વાતની બી હારી રીતના કરે.
હાં પેલી એકતા ને રિયા છે ને એ લોકોને કદાચ જીજ્ઞા મેમની સાઈન કરાવેલું છે. પછી આપડે છેલ્લા દિવસે પેલું બધી સય કરવાનું રેહે કોઈ વાર એટલે ટાઈમ પર એ લોકો એમ ની બી કરી આપે તો છેલ્લે- છેલ્લે તો બધામાં જીજ્ઞા મેમ તો કેવી રીતે કરી શકે
હા. આપણા મેન્ટરમાં તો આપડા જે ટીચર્સ છે તે લોકો જ ને આપણે ભાસ્કા વાળાની આ જે છે તમારે તે છે.
હા તારે તો પેલા હેમલતા મેમ જ ને રિયા ને પેલા સર એટલે પછી અમારે ભાવના મેમને જ કરાવું પડે.
હા. મારે તો પેલી પ્રિન્સિપલ જ મુકતીને આપણા લેશનના મેમ
હા એ બધા તો પ્રિન્સિપલ જ આપે માર્ક પણ કદાચ મેમ લોકો ને પૂછે એકદમ બધા માર્ક તો કદાચ નહી બી આપે એમ
હા કાઉન્સિલર જ હ
હા. એમ તો માર્ક આપતા હોય.
આપે તો હ મેં પેલી આગળ કવિતા ને એ લોકોને પૂછેલુ તો કે માર્ક તો આપી દઈ હ.
હમ. નઈ એટલે એ લોકો માર્ક હારા આપતા હોય ને તોજ પેલી આ ડાયટ વાડી છોકરી લોકને કીધેલું પેલી હા. આહિર નિરાલી કરીને હતી તે એસવાયમાં
હા.
ક્યાંક સ્કૂલ બહુ સારી છે.
હા માર્કસ કાપી દેતા જ
માર્ક કાપશે
પેલી એકતા તે દિવસ એ ડેપો પર કહેતી હતી.
હા પેલી હીટેક્ષા મને મળેલી હતી. ત્યાં કોલેજ પર તો તે પણ મને કહતી હતી કે એવું કહે કે હા. અમને બી સ્કૂલમાં આખું દિવસમાં બે ત્રણ લેક્ચર ને વા આપે એમ કહે
એ બધા ને જ આપે અને એમ લોકો એ લોકોના હોય ને તો આ બી લેવા જવા કે તો તમે લઈ આવો.
ને ફ્રી તો બેસવા જ નહી દે એમ કહે એક પછી એક લેક્ચર આપ્યા જ કરે એમ કહે ને પેલા મેમ લોકો તો એવું કહેતા કહે કે તમે આવ્યા ને તો બહુ સારું એમ.
હા એજ કહે. આપણા અહીંયા બે એ લોકો આખો
હા એ લોકોનો એક જ ક્લાસમાં બે લેક્ચર ને આખો દિવસમાં એ લોકો ના ચાર પાંચ લેક્ચર એવા આવે. બધા ક્લાસ મળીને તો આપણને એક તો અપાય ને
આપણે સોમવારે કહી જોઈએ.
જીજ્ઞા મેમ તો નહી આપવા કરે ભાવના મેમ આપે.
હા પહેલા પ્રિન્સિપલ મેમ એમને કહેશો કે ભાઈ ડાયરેકટ
તો સર ને અમે કીધુ કે રીયા બોલી તો સર લેક્ચરને એ તો નહી આપે એમ કે તો સર એમ કહે તેવું જ ચાલે એમ એટલે તમને જે કામ આપેને તે તમારે કર્યા કરવાનુ એમ કહે.
હા. પછી તમે જોવા આવે ત્યારે કહેતાની કે આવું કરે.
હા એ પછી આપણા જે જોવા આવશે ને સર લોકો હક. આપણા કદાચ કિરીટ સર જોવા આવશે.
એતો બહુ ભૂલ ને એવી કાઢે તને ક
ને કિરીટ સર તો બહુ એમ ધ્યાનથી જેવું જોય.
હા તે જ ને. એના કુમાર શાળા વાળા ને પણ નહી આપયાને
ની આપયા પણ હેટલ એમ કહેતી હતી કે એ લોકોનું જે જુલાઈ મહિનામાં એમ સિલેબસ રહે ને જુલાઈ મહિનાનું જે ચાલવાનું રહે એ લોકોને એ બધું એ લોકોને ચલાવી દીધું એમ કઈ એટલે હવે કદાચ અમને સોમવાર થી આપે એમ કહે.
આપણને પણ આપે. જર્નલ બદલી આપી પછી તને.
હા.
જર્નલ બદલી આપી.
હા. બદલી આપી તે જ મેં જર્નલમાં કેટલા પેજ છે ને બધું તે ચેક કર્યું ઈશિકાને પુયશું. એટલે પેલું અહેવાલ વાળું મેં જોયું ને તો સેમ ફોરમાં છે ને, હ ચાર કે પાંચ જ અહેવાલના પેજ છે. તો તમારે બી એટલા જ છે કે?
હા એટલા જ કે કેમપરમાં તો ઓછા જ જેવા છે.
હા અને બીજું બધું તો બરાબર જ છે- હા મે ચેક કર્યું. ને પેલા આપણે જે પાઠ આપવું ને
હા.
એના બી - એસી કે ઓગણા એસી એવા કંઈ છે.
હા .
એટલા જ છે ને?
હા એટલા જ થતા તા
હા એટલે મારું ભાઈ બરાબર જ છે.
હારું બદલી એતી
હે
હારું બદલી આઈ તી તે
હા કે એક જ ઉઠી
હા હા.
ને તો પેલુંમાં મારે પહી ગમે તેમ કરવું પડતે.
હા તે જ ને.
લઈખું કે જર્નલમાં ?
ની હજુ ની શરૂઆત કરી હજુ કંઈ ભૂલ ને ઉઠાય તો એમ કરીને.
તમારે કેટલા બાકી કરવાના ટીચરમાં.
આજો. મારે શેને ગુજરાતી એટલે મેમ લોકો ના કે
હા.
અ મેમ લોકો માં છે ને મેં ગુજરાતી ના ત્રણ કરેલા છે. ને હિન્દી નો એક જ કરેલો છે. એટલે પહિ કાલ અ પરમ દિવસે સોમવાર મેં એ બે ખાણ જોઈ કાઢા મેમનુ પેલી ભાવના મેમ ના મારે જોવાના છે બે ત્રણ હિન્દી ના. એટલે મેમ લોકો નુ પતી જાય તો પછી મેં મારા આપડે એમ જ આપેલા ને તે મને લખતા ફાવે.
એ જ છે. એમાં તો પછી ગમે તે નહી લખવાના છે ને એવું કઈ અલગ અલગ તો નઈ કરવાના.
ની એ પહી તો ગમે તેમ આપણે જેમ જેમ જોયા એમ જેમ જ લખવાનું છે.
ફોટા પળાઈ લાયવા તમે.
મે ખાલી યુટ્યુબ ના જ કઢાયવા.
બીજા.
બીજા તો મારે એક્સેલમાં ને માર્કશીટમાં છે ને અમુક સ્કીનશોટ જ મલે.
આપડે પહી એકદમ જોઈ જોઈને કરવા પડતું હતુ પીડીએફમાં.
હે.
પીડીએફ હતી તેમાંથી જોઈને કરવા પડતુ હતું કયા સ્ક્રીનશોટ લેવાના ને બવ
તું એ તે હિસાબે કયરૂ.
હ મેં કરેલું જ થોડુંક તો.
તો સ્ક્રીનશોટ લાઈનમાં આપેલું કયરા તે.
હમ તેવું તો નથી કર્યું
મેં બી કાલે લેપટોપ પેલું લાવી આપે ને મને તો મે થાય ને એટલે લેપટોપમાં કરી જોવા પણ તને મે ફોન કરા કઈ એમ ની સમજ પડે તો એ તારૂ થેઈ ગયુ આઈ સિટી વાળું.
હા એ આ યુટ્યુબ પર વિડીયો મુકવાનો તે બાકી છે તમે કયા-કયા પાંચ લીધા હલો. હલો.
ચાલ તો અમારામાં કામ આયવા કરતુ છે તો.
હા-હા.
હલો.